હલો
હેલો બોલો મજામાં
હા, બસ એકદમ મજામાં તમે કેમ છો.
બસ મજામાં ઘરે બેઠા છે.
તબિયત પાણી કેમ છે.
બસ મસ્ કમ્પ્લીટ તમારા કેમ છે, તબિયત પાણી
બસ એકદમ જલસા ચાલે છે અત્યાર તો.
સાર સરાર.
હા નાસ્તા પાણી થઈ ગયા.
હવ થઈ જ ગયા હવે મમ્મી જમવાનું તૈયાર કરે છે.
અચ્છા.
તો તમારે થઇ ગયા જમવાનું રેડી
હા હજી તો ચાલે છે હજી નક્કી નહી કર્યું શું બનાવ શું નહી.
હા મારે એજ ચર્ચા ચાલે કે શું બનાવવાનું આજે એમ સાંજની બહ તકલીફ બલે કે સાંજે શું બનાવાનું ખાવા જમવાનું.
સાંજ પડે ને એટલે આપણા મગજમાં એક જ વિચાર હોય કે હવે શું જમવા બનાવીશું.
હ હા પાંચ છ વાગે એટલે મનમાં વિચાર આવી જ જાય કે આ હવે અત્યારે શું બનાવીશું જમવાનું. સવાર તો ચિંતા ના હોય.
અને આ સૌથી અઘરો ક્વેશ્ચન છે કે શું બનાવવાનું જમવાનું.
હા કોઈ પૂછાય બી નઈ કે શું બનાવે પેલો કે તું ત જે બનાવું એ બનાય એટલે આપડે કન્ફ્યુઝ થઈ જાય કે એમાં તું શું બનાવવું હવે.
સાચી વાત છે હવે એ બી એક આમ વાનગી હોત કે જે બનાવવું હોય એ તો કેટલું સારું.
હા બહુ જ સારું હોત એતો.
હા અરે આજે આમાં કેવું થયું કે મારે છે ને કોલેજ માંથી એક પ્રોજેક્ટ આવ્યો છે એઆઈ વિશે નો તો મેં કીધું તમારી સાથે ડિસ્કસ કરી લઉ.
હા તો કરીએ કરીએ એમાં શું છે.
એમાં મારે સ્પેસિફિક એઆઈ ટૉપિક ઉપર પ્રોજેક્ટ બનાવવાનો છે તો એમાં મેં થોડા થોડા અ ઉદાહરણ લીધા છે લાઈક ચેટ જીપીટી છે ગુગલ જેમિનઈ છે.
હા બહ બધું છે. એઆઈમાં તો બહું બધુ વાંધોના આવે એમ તો. કમ્પ્લીટ થઈ જાય પ્રોજેક્ટ.
અને એઆઈમાં મેં સ્પેસિફિક છે અને ચેટ જીપીટી અને ગૂગલ જેમીના એને જ ઉપર રાખ્યા છે. કારણ કે એ બ ટ્રેન્ડિંગ છે તો આપડે કેવું કે એના વિશે થોડી રિસર્ચ કરીએ ને તો આપણને થોડું વધારે જાણવા મળી જાય અને આપણે ડે ટુ ડે ડેલી લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ.
હા મોસ્ટ ઓફલી બધા ગૂગલ જેમીનાને અને ચેટ જીપીટી નેજ યુઝ કરે છે ઇવન હું બી એ જ યુઝ કરું છું.
અને મોસ્ટલી તો બધા ચેટ જીપીટી ઉપર જ બધું કામ કરતા હોય છે એમનું.
હા સ્ટરી માટે તો ચેટ જીપીટી જ છે આમ એવું જ લાગે આપણને કે પણ જે બી ક્વેશ્ચન જોઈતો હોય તો તરત મળી જાય એ કોલેજમાં ના મળે પણ એને જો ફો તો મું ક ને એ તરત આપણને સમજાવી દે ચેટ જીપીટી કે આવી રીતના છે બધું.
હા અરે ઈવન હું તો છે ને એક્ઝામ હોય ને તો હું મટરિયલ માંથી ક નહી વાંચતી હું તો ચેટ જીપીડી માંથી જ વાંચું છું
મારે બી એક્ઝામ હોય તો હું ચેટ જીડીપી માંથી જ વાંચી લઉં એમ તો મારે કઈ ફરવા જવાનું હોય તો હું એને જ બધું પૂછી લઉં કે આ ક્યાં સારું છે અહિયાં શું હ શું ખાવાનું મળશે એ બધું એને જ પૂછી લવ ચેટજીપીટી મતલબ આપણા કરતાં વધારે નોલેજ હોય એ. ચેટજીપીટી ને.
હા અને આપણે જો સાચું અને સાચી વે માં ક્વેશ્ચન પૂછીએ સાચી રીતે ક્વેશચન પૂછીએ તો એ આપણને સાચો જ આન્સર આપે છે પ્રોપર વે માં આપને જેમ જોઈતો હોય ને એમ જ ન્ર આપે છે તો એ કશું ખોટું કે આમ ખોટો જવાબ આપે છે કઈ બીજા માર્ગે લઇ જશે એવું નથી. હ
કશું નહી મતલબ આપે સાચી અને પ્રોપર રીતે પૂછીયએ કે મને મારા આના માટે તે મને આન્સર જોઈએ છે તો એને કમ્પ્લીટલી આપી જ દેશે જવાબ આપણને અને જો એનેથી ભૂલ પ તો આપણને સામે થી પૂછે છે ખરો કે ઈવન મારી ભૂલ હોય આમારા કસામાં તો ત મને કોહ તો હું તમને સરખી પ્રોપર રીતે આપી દઉ એમ તમારે એક્ઝામ માટે જોયું છે યુનિવર્સિટીની એક્ઝામ માટે જે જોઈએ છે એ બધું જ ક્વેશચન કરે છે આપણને
અને અને જો તમે એને એક પીડીએફ મોકલી દો લાઈક આપણા એક ચેપ્ટર ની પીડીએફ છે આખી તો તમે એને મોકલી દો અને તમે એને પૂછો કે અને મને શોર્ટ વેમાં સમજાય
હેલો
જો હ
હા એ બી આપી દે બધું જાણી દે છે અ અમેરા કોલેજ નું મારે એડમિશન લેવું તોં મેં એને જ પૂછ્યું આ મેં અહીંયા એડમિશન લીધું છે કોલેજ કેવી છે તો એને મને બધું જ, બધું જ મને સમજાવી દીધેલું કે, આ કોલેજ સારી છે ને, અને બધું જ સારું છે એમ
હા. અને ગૂગલ જેમીન એ બી જો તમને કોઈ પોસ્ટર્સ ક્રિએટ કરવા હોય યા તો કોઈ ઇમેજ ક્રિએટ કરવી હોય તો એ બી બહુ જ હેલ્પફુલ છે તમારા માટે ગૂગલ જેમિનાઈ
હા એ બી બહુ હેલ્પ ફૂલ છે તમારે કોઈ ક્વેશ્ચન કરવું હોય કે લાઈક મારા આના માટે આવી રીતના જવાનું છે તો અહીં ક્યાં સારું છે આ તે પણ એ બી જવાબ આપી જ દે છે, ગૂગલ જેમિનાઈ બી
હા. અને ગૂગલ બધા એમ કહે છે કે, ગૂગલ જેમિનાઈ એનો બધા મિસયુઝ કરે છે, યા તો આપણે કંઈક ફોટો ફોટો નાખીએ, આપણા ફોટા ને ચેન્જ કરી દેશે. તો એના માટે આપણે સરખું પ્રોમ્પ્ટ, અને સમજ પડે એવું પ્રોમપ્ટ નાખીએ આપણે તો એ આપણને, આપણને જેવો ફોટો જોઈએ ને, એવો ફોટો બનાવીને આપણને આપે છે.
હા, અરે મેં હમણાં જ ચેટ જીપીટી આવી રીતના હવે મેં એક મારી મારી એક ફ્રેન્ડની ફ્રેન્ડ સાથે આવુ થયું, તું ચેટ જીપીટી એનો ફોટો મોકલ્યો. તો એને એનું મિસયુઝ કયું? ચેટ જીપીટીએને મને એવું કીધું કે, ચેટ જીપીટી એ એનુ મિસયુઝ કરે એવું હોય જ ને, મેં કીજું તાર એટલા બધા ફોટોસ મેં એકધું અપલોડ કરું છું, મારે કોઈ ક્રોપ કેવું, કશું કરાવવું હોય તો કરાવું છું, એની પાછું એવું તો મારા સાથે આવુ નહીં થયું. એ તો એને ક્યાંક કશી ભૂલ થઈ હશે, કસામાં એટલે તો મે ચેટ જીપીટી પૂછી જાઉું, આવું થઈ શકે તારાથી? તો કે, ના કે હુ આવું કરતો જ નથી, હું તો એની કંઈક ભૂલ હશે ને.
હા, એટલે એક ટ્રસ્ટેબલ એપ છે કે, આપણે વિશ્વાસ કરીને આપણા ફોટા અપલોડ કરી શકીએ. અને એ મિસયુઝ નથી કરતો, એનો એ આપણને આપણા માટે સારું એવું ક્રિએટ કરીને આપે છે, સારું એવું બનાવીને આપે છે, અને આપણી માહિતીઓ કોઈને પાસે તે શેર બી નથી કરતો.
હા, અમારી મારા બાને અમે એડમિટ કર્યા હતા, તો મેં બધી દવાઓની મને ખબર હતી. નહી તો, મેં બધું એમાં જ. ના ના, નાખ્યું હતું ફોટાઝ, ફોટોઝ ને બધું તો એ મને બધી સમજ આપી દીધી. કે, આ દવા આના માટે છે, આની સાઈડ ઇફેક્ટ શું છે. ને બધું જ ને, મને ખબર પડી દીધી.
હા, એટલે જો તમે સાચી વે માં સાચી રીતે, એને સમજ પડે એવી રીતે તમે એને ક્વેશ્ચન પૂછો. અને તમે. પ્રાઈવેસી એવી સેટ કરો, તો એ તમારો કશો મિસયુઝ નથી કરતો.
હા, સાચી વાત છે, એને પ્રોપર રીતે યુઝ કરવાનું હોય કે, ચાલ આને આવી રીતે ના કરવાનું યુઝ, પછી તમે એવી રીતના કઈ એને પૂછો અને એવું કઈ કે. પછી એ તો તમ તો તમારી જ ભૂલ કેહેવાય, એને ત તમ સરખી વાપરી નહી શક કેતા.
હા, એઆઈ એ બિઝનેસ માટે અને સ્ટુડન્ટસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. કે, એ આપણને આમ બધી બધી પૂરતી માહિતી આપણને પૂરી પાડે છે.
હા, એ અને એઆઈ તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ માટે તો બહુ જ સારું છે. તરત જે કોલેજમાં ખબર ના પડે, એ આપણને ઘેર આવીઈને ખબર પડી જાય છે કે, જરાક માં કોલેજમાં આ સમજાવા માગતા, મને અહિયાં થી ખબર પડી ગઈ.
હા, સાચી વાત છે. અને તમે જે કંઈ બી એને પૂછો છો, જે કઈ બી તમને જોઈતું હોય છે, એ બધું એ તમને પૂરતી માહિતીમાં આપ તમારા સુધી પહોંચાડી દે પહોંચાડી દે છે.
હા ક કમ્પ્લેન માહિતી આપી દે આપણને
હા અને તમે એને ખુલ્લા મન થી કોઈ બી ક્વેશન પૂછી શકો એવું નહી કે સ્ટડી રિલેટેડ યા જોબ રિલેટેડયા જે કંઈ ભી તમને ઘર માં કે પ્રોબ્લેમ છે. તમને ઘરમાં કોઈ વસ્તુ સેટ કરવી છે, અને તમને પહેલા જોવું છે, તો એ તમને ફોટો ક્રિએટ કરીને બ બતાવે છે અને કેહે છે કે, આ વસ્તુ અહીં મૂકો, આ વસ્તુ અહી મૂકો તો એ આપણને હા, તો એ આપણને એવી રીતે હેલ્પ કરે છે, તો એ કઈ મિસયુઝ નથી એનો.
હા, વાસ્તુશાસ્ત્ર અને દિશા આપડા કરતા ભી એને ખબર હોય કે, આ વાસ્તુ શું શાસ્ત્ર પ્રમાણે આ અહિયાં ઠીક, આ બરાબર છે નહીં અહિયાં ઘરમાં? ફોટોમાંગ આપણને કહી દે છે આખું બધું જ કહી દે છે ઇવન આપે જે પૂછ્યું એનાથી વધારે બી એ આપણને કે છે કે તમે આ જગ્યા મૂકશો તો આવું તમારું સારું થશે ને બધું થશે
અને આપણને સારી એડવાઇસ બી આપે છે કે જો તમે મારા કહેવા પ્રમાણે કરો તો આવું કરો આવું કરો તો આવું સારું રહેશે તો એ આપણા માટે બહુ જ હેલ્પફુલ થઈ ગયું છે અત્યારે આમ અને એ અત્યારે આમ મેન્ડેટરી થઈ ગયું છે કમ્પલસરી થઈ ગયું છે. કે એ આઈ શીખવું એ આઈ નો યુઝ કરવો એ બધા માટે બહુ જ જરૂરી થઈ ગયું છે.
હા યુઝ કરવો જ જોઈએ હું તમારા ઘરે ઘરે બી બધાને કહું છું કે એઆઈ ચેજીબિટી નો યુઝ તો બધા જ કરવો જોઈએ મતલબ અ મતલ સ્ટુડન્ટ માટે નથી બધા માટે છે એમ તમારે કોઈ નોલેજ જોઈ તી હોય તો બધા માટે છે તમે પૂછો તો બધું જ તમને કહી દે છે.
હા એટલે ને. જો કોઈ એક હાઉસવાઈફ છે એને કિચનમાં કશું ખબર નથી પડતી યા તો ફિર એને કોઈ રેસીપી જાણવી છે યા તો કશી નવી એપ ડાઉનલોડ કરીને એપમાં કઈક સુધારા વધારા કરવાશે. તો એ બધું તમને એ આઈ સારી રીતે આમ શીખવી દે છે સ્ટેપ બાય સ્ટેપ
હા એ બધું જ શીખવાયા આપણને એ સારું છે મ બીજા બધાને એમ છે કે ચ આનાથી મિસયુઝ થાય છે. પણ મિસયુઝ નહી થતો એ તમને યુઝ કરતા આવડવી જોઈએ તમે તમેને કેવી રીતના યુઝ કરો છે એ તમને ફાવવું જોઈએ ને હવે તો એ આઈ નું અને હવે તો એ આઈ આવાનું છે હવે કઈ તમને નહી થવાનું
હા અત્યારના સ્ટુડન્ટ્સ માટે અત્યારની જનરેશન માટે એ આઈ શીખવું ખૂબ જ જરૂરી છે કારણ કે ઇન ફ્યુચર બધી જોબ્સ બધા કામો એ આઈ પર જ ડિપેન્ડ થવાના છે તો એઆઈ જરૂરી છે કારણ કે બધી એપ્સ બનાવવા માટે કામ કરવા માટે એઆઈ ની જરૂર પડવાનીજ છે આપણને
બધાને પડવાની છે એઆઈ ની જરૂરતો એટલે એઆઈ નો કોર્સ લોકો અત્યારે બંધ આપણા ઇન્ડિયા ઇન્ડિયા કરતા આઉટ ઓફ કન્ટ્રીમાં એઆઈ નું એટલું બધું છે ને બર તો અત્યારે કોર્સ ભી ચાલુ થઈ ગયા છે એ આઈ ના લોકો ભણવા કરતા એ આઈ નો કોર્ષ કરે છે.
અને અત્યાર તો સબ્જેક્ટ બી એડ થઈ ગયો છે કોલેજ લાઈફમાં યા તો ફર સ્કૂલ લાઈફમાં કે એ આઈ એક પર્ટિક્યુલર. મેન્ડેટરી સબ્જેક્ટ થઈ ગયો છે કે એ આઈ શીખવું છે એટલે બધા એ આમ અ ભારે સરકારે કેવું કર્યું છે કે એ આઈ સબ્જેક્ટ નાખી દીધો છે ભણવામાં. તો શું બધા સ્ટુડન્ટસ ને થોડું તો જ્ઞાન હોય એ આઈ વિશે.
હા અને એનું અને એ આઇની નોલેજ તો બધાને હોવી જ જોઈએ. આપણી જનરેશન અને આપણા પછીનીને જે જનરેશન આવેલી છે એને બી એ આઈ નું હોવું જ જોઈએ નોલેજ. કારણકે આપડે પછી એમને જ બધું કરવાનું છે એટલે એ લોકોને તો હોવું જ જોઈએ નોલેજ કે એઆઈ શું છે મતલબ.
હા આવતી જનરેશન માટે એઆઈ તો ખૂબ જરૂરી છે કારણ કે બધું જ કામ આવતી જનરેશન તો એઆઈથી જ કરવાની છે ચાલો આપણા જનરેશનમાં તો એ આઈ નવું નવું આવ્યું છે તો થોડું આપણા ઉપર છે થોડું એના પર છે પણ આવતી જનરેશન ઉપર તો બધું જ કામ એ આઈ ઉપર જ છે.
હા બધું જ કેમ એઆઈ ઉપર ઈવન જો તમારે ખાવાનું બનાવવું હશે ને તો એને પૂછશો ને કે શું જમવાનું બનાવો તો પણ એ આપણને જવાબ આપી દેશે કે તમે આજે આ જમવાનું બનાવો. પછી તો એવું થઈ જશે એ આઈમાં.
હા સાચ.
એટલે
હ
કોર્ષ તો કરવો જ જોઈએ અત્યાર ભણવા કરતા લોકો એઆઈ નો કોર્ષ વધારે કરે છે. ચાલલો નહીં ભણ તો ચાલશે બટ જો એઆઈ નો કોર્સ નહી કરો તો એ નહી ચાલે એઆઈ ન કોર્સ હવે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે ભણવાનું જેટલુ ઇમ્પોર્ટન્ટ છે ને એટલું એ આઈ નો કોર્સ છે.
હવે તો બધા પીએચડી કરે છે એઆઈ ઉપર.
હા એઆઈ બહ ઇવન મારા ભાઈએ બી મારા ભાઈએ બી મને કીધું કે તું એઆઈ નો કોર્સ કરનાર તો તમને બહુ જ સારું રહેશે એમ.
હા સાચી વાત છે બહુ જરૂરી થઈ ગયું છે અત્યારે એઆઈ.
હા બઉુ જ આમ જોઈએ જ એઆઈ તો એવું થઈ ગયું છે અતાર તો વોટ્સપ માં બી એઆઈ આઈ કયું છે. ને ઇન્સ્ટાગ્રામ પર બી એઆઈ એઆઈ થઈ ગયું છે બધું એઆઈ થી જ થાય છે હવે એવું લાગે છેને.
સાચી વાત છે.
તો
એટલે હ એકદુલ આવ તમારી સાથે ડિસ્કસ કરું એ વિશે મારે પ્રોજેક્ટ બનાવશે તો થોડી તમારી ઇન્ફોર્મેશન મળી ગઈ મને તમારી પાસેથી થેન્ક યુ
સારું ને ત આટલું બધું મ મને મને ખબર થોડીક પડી ગઈ કે એઆઈ એટલું બધું બી થઈ શકે.
હા તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું મને.
મને બી બહુ સારું લાગ્યું નેક્સ્ટ ટાાઈમ આપણે વાત કરીશું પછી. જય શ્રી કૃષ્ણ.